હા પ કેમ છો હેલો અવાજ આવે છે ને સરસ પછી બીનાબમ શું કેતા હતા અન આવી
કઈ નહી હા ફોન ગયો સવારે જ આવ્યો ફોન કે કેવું ચાલે એમ કહી પછી મેં કીધું સવારે ટ્યુન કરાવતા કે તારા દસ વાગ્યા પછી લેક્ચર સેટ કરવું ચાલશે મેં કીધું હા એટલે પછી મારા દસ વાગ્યા પછી સેટ કરીલા થાય જાય
દસ વાગ્યા પછી
એ થોડા બોલીએ ના સાફ સાફ લિખને લ હા
ચાલો એટલે વાંધો નહી મળે કઈ તારીખ થી
હા, તારીખ નથી કીધી હજી બી લોકો ટાઈમ ટેબલ સેટ કરતાશે. કેટલા દા ચાલુ કરવાના છે. હવે, થોડાક દિવસમાં
મતલબ આવતા વીકથી કોલેજ સ્ટાર્ટ થઈ જશે.
હા
હા, તો તો બહુ સારું હવે ત્યારે કોલેજમાં લેક્ચરર તરીકે તને આ ગોઠવાઈ ગયું બરાબર. હવે તને આ ટ્યુશનો ટાઈમ પણ તારો સેટ થઈ જશે. બરાબર. પછી બધી ચાલ તો એટલે વલસાડને, વલસાડમાં એટલે મેં હા, એટલે કોલેજ કાલે તો મોર્નિંગ જ ને. કોલેજનો સમય તો મોર્નિંગમાં જ ચાલ હા, મતલબ તમારા લેક્ચર સાડા દસ પછી તે ગોઠવવાના એમ.
એટલે મારા મારા લેક્ચર ખાલી એમ બાકી બીજ તમારા પણ બીજા હા એટલે મેમ બીજા મેમએ મારા પેલા ગોઠવી દેસે ને મને લાસ્ટ માં મૂકી દીધા મે કીધું ચાલે મે મારું લાસ્ટમાં એફાયાર, મેં નજીકમાં છું એટલે મેમ કે બરાબર છે એ.
હા, તો બહુ સરસને એટલે હવ તમ
હમ્મ.
તમારો ટાઇમ સચવાય બીજા ટાઈમ સચવાય અને હવે મેડમ ને ખબર જ છે કે પિંકીને ભણવામાં થોડો વાંધો આવ શે નહી, બરાબર ને?
હા, ને છેલ્લે છેલ્લે પબ્લિકને ટકાવવું એટલે એ પ્રમાણે મને કહો કે તે બરાબર.
યસ, ને તો પેલે છે ને બોરિંગ લેક્ચર હોય, તો બધા જતા રેય. એ તો સ્વાભાવિક છે.
હા એમ. એટલે કઈ નઈ એટલે ધીમે ધીમે એટલે એ ટાઈમ તો મારુ સેટ થઈ ગયા. હાલો. હાલો.
હા હેલો. તારી પાસે તો નોટબુક જ મટીરિયલ રેડી હશે એમ કેવાય.
હા, મટરિયલ તો રેડી છે હજી મે મેમે કીધું નથી કઈ પેપરમાં
હા, એટલે કયું પેપર ભણાવવાનું ને એ બધું કહી દેશે. બરાબરને?
હા, હજુ કીધું નથી મને એટલે તે હજુ ટાઈમટેબલ જ બધું સેટ કરતા છે.
ચાલો. સરસ તો તો એટલે તારું બધું ગોઠવાઈ જાય એટલે તમને અભિનંદન નવા વર્ષથી. કોલેજમાં એઝ એ લેક્ચરર તરીકે તમને નિમણૂક મળે એટલે એ એક બહુ મોટી સિદ્ધિ કેવાય આ ઉંમરે પેલી વાત તો.
હા, સર આ ઉમર એટલે બઉ ભાઈ બઉ મોટી. કારણ કે મે તો વિચારેલું જ નહિ કે ડાયરેક્ટ એમ લેક્ચરમાં જતી રેવા. હા તો.
નહી હાલો સર. હાલો.
હાલો.
મેડમ એમ. એટલે ઘરમાં તો આ બહુ એમ.
હા સર છે એ તો છે કે બધું બરાબર એમ. મેં મટરિયલ તો બધું તૈયાર છે મે ભણતી તારનું બધું ઓલ્ડ ક્વેશ્ન પેપરને બધુ સોલ્વ કરેલું તે પ્રમાણે એમ કમ્પ્લીટ.
એટલે તારું મટીરિયલ રેડી એટલે વાંધો નહી.
હા એમ પ્લસ સર તમે આપેલા છે ને કે અમે સ્ટુડ એઝ અ સ્ટુડ કઈ રીતે ભણેલા તો તે પ્રમાણે અમને ખ્યાલ આવે કે અમે અમે અમે કેવું કેવું વિચારીને ભણતા તે પ્રમાણે આ લોકોને પકડતા ફાવે એમ.
એમ એટલે તમે જે તમને જેમાં કંટાળો આવતો તો એટલે તમને ખબર પડે કે એ રીતે બોરિંગ ની થવું જોઈએ. સ્ટુડન્ટ.
આ લોકોની આટલી ટાઈમિંગી
હા એટલે તમને હવે અ તને હવે વેલ્યુ લાગશે ને બીજું કે આપણેે જે પેલા કોલેજમાં જે હું કરાવતો ત્યારે કોઈને પણ નહી લાગતું મને ક મને બધા કરતા પણ હવે તને તો ફાયદો થઈ ગ્યોને શું છે
હા. બધાને જ સર ફાયદો થયો. નહી સર દ એમ તો બધા જ કેતા કે ગમે તે હું એમ જે કરાવે તે હારું પડાવે હમજે લાઈનમાં જવા ને એમના માટે ફાયદો હતો એમ બધા જ કેતા તમારા સિનિયર લોકો બધા હતા તે બધા કેતા હરેસ સરની સ્ટાઇલ બહુ મસ્ત છે
હ
સ્ટેજ પર આવીને જે વર્કઆઉટ કરવાનું સ્ટેજ પર આવીને જે પરફોર્મન્સ કરવાનું એ બધા તા બધા વિદ્યાર્થી જો ન હતા કરતા
નઈ નઈ નઈ બધા ની સર નીસ કરતા ને સર અમુક તો નીચ કરતા ખાલી વાંચીને જયા કરતા
એમ એટલે હવે જે હોશિયાર વિદ્યાર્થીઓ છે આપણા ક્લાસમાં જે અમુક અમુક તમારા જેવા જે હોશિયાર સ્ટુડન્ટ છે એ લોકો જે મહેનત કરીને જે કર રતાને એની વેલ્યુ હવે પછી એમએ કરી રહ્યા પછી તેને ફિલ્ડ થશેને ત્યારે તેને
બઉ ફરક પડે એવું નઈ સર મને તો આમ એવું ને કે ખાલી મને કોલેજમાં જ કમે મારે આ મારે ટ્યુશન માં ભણાવવું હોય તો મને બી ખબર પડે કે એ લોકો ને આટલા ટુકડા ટુકડા કરીને આમ જવાનું એમ હવે ઇલેવન્થ ટ્વેલ્થ ના આર્ટ સ્ટુડન્ટ હોય તો તેમને મારે કર ના સ્ટુડન્ટ હોય ત બેસ હતો આખો મહિનો હમણાં તમે લીધું તો લોકોને લખવાની પદ્ધતિ ચેન્જ કરાવ દીધી કે ભાઈ આવી રીતે ને આવી રીતે લખવાનું એ લોકોને ઈઝી વે માં બતાય્યું
હા એમ
એટલે બહુ ફરક પડે સાહેબ આખા ને નાના નાના છોકરા ને બી મને ટુકડા ટુકડા કરતા આવડી ગયો કેય અચ્છા આવી રીતે આના ટુકડા આવી રીતે કરાય એમ.
એમ એટલે ભલે હવે તમને એક પરફેક્ટ ખબર પડી કે કોલેજમાં બી આપણે અધ્યયન કરાવીએ ને અહિયા બી અધ્યયન કરાવે પણ અધ્યયન અને અધ્યાપન પદ્ધતિઓ
બો ફરક પડે નહી સર લખાણી પદ્ધતિ જ ચેન્જ કરાઈ નાખી એમ.
એમ હવે હવે તમે જે મુદ્દા બનાવી ને લખતા ને એ જે શીખેલા તે નોલેજ હવે તે બીજા સ્ટુડન્ટને આરામથી પીરસી શકે કે ની એમ.
હા
એટલે
હવે એમ
હવે તમને એ વસ્તુનો પૂરેપૂરો ખ્યાલ આવી ગયો કે ખરેખર ટીચિંગ કાર્ય કરવું હોય તો આ રીતે કરે અને તે બી અસરકારક એટલે કે ઇંગ્લિશમાં કેવું હોય તો ઇફેક્ટિવ લર્નિંગ ઇફેક્ટિવ લર્નિંગ એમને એમ ના કરાય તેના માટે આપણે વ્યવસ્ કામ કરી એટલે એ રીતે એ પદ્ધતિ એ કરીએ તો સ્ટુડન્ટને સંતોષકારક રિઝલ્ટ મળે ને સ્ટુડ એક્ટિવ થાય બરાબર ને ને સ્ટુડન્ટ ટ્યુશન ક્લાસ માટે ઘરે જઈને મમ્મી પપ્પાને ઘરે જઈને મમ્મી પપ્પાને કેહેવાના જ છે ને એમ ઘરે જઈને તો મમ્મી પપ્પા ને કેહેવાના જ છે. હા.
હ સરોું જોવા મળે આવીતે બનો આવી રીતે કઈ વે જય મેન તો ટન માં ઇફેક્ટ જોવા મળે નારો ત ઝી મળે
એમ ને નાના બાળકો થી લઈને માટે તો હવે ડાયરેક્ટ પેલા ધર- કોલેજ ના બાળકો સુધી શિક્ષણ કાર્ય કરોની તને
સરપૂ એક્પરયસા સન્ કોઈ મળ થી સ્ટાર્ટ થાય ત્યારથી બહાર ધોરનું થ બધા અલ અલગ ટાઈમ અલ અલગપ કરે બધા બધાનો એક્સપિરયન્સ આપેલો છે એમને કોઈ બાકી પાંચ વર્ષ થઇ ગયા તમારે એટલે પછી પાંચ વર્ષ માતા બધું ઉથલ પાથલ
અ ત્યારે ત્યારે ઈમેજ પણ એવી બની ગઈ ને મેડમને બી મેડમ ને બી ખબર હશે ને કેને
એટલે મેં એમના પાસે રણેલી એમ
તે
હા મેના બસ ભનેલી એટલે એમની સ્ટાઈલવી રીતે કરવાની તે બધું ખબરને તે પ્રમાણે મે પાછ લોકોને કરે જેવું એમ મતલબ છોડું ને છોકરા છોડવાનું ન એમમ ટીચર કેવું કે કરે નકી સ્કૂલ લેવલ કેવું ચાલે તું નહ
હમ યસ એટલે રિઝલ્ટ ઓરિએન્ટેડ વર્ક કહેવાય એને કે કોઈ બી સ્ટુડન્ટ ના ડે નહી ચાલે ના પાડે નહી ચાલે આપણે એને સ્કીલ શીખવાડીને વાનું એ મેન છે એ એ પદ્ધતિ શિક્ષણ કરીએ તો એ બાળકમાં પરિણામ આજે નહી નને ચાલે એમ
અમુક વસ્તુ હવે જરૂરી જ છે તો મેં એને કરાઈ ને છોડતા વગર મેને એક બે હી થવા દેવા એમ પછી કોઈી હોય કોઈ ા ડ માં હોય એમ ન એ રીતે એમ જરાક થોડું કેમ સ્સિટક રહેેવું પડે પણ નહી છોડે એમ
એ જે તારી છા હા એ જે તારી છાપ પડવાની છે સ્ટુડન્ટ પર અને પેરેન્ટ્સ પર એક એક સ્ટુડન્ટ બીજાને કહેવાના વાના એટલે તારી જે પ્રતિભા ખરી છે એ પ્રતિભા દિવસ ને દિવસ પ્રગતિ ના પંથે જ બની એમ હ અત્યારે આપણને શું કેટલું હા મળ્યું ને
એહં સર જો ગયા તે મારે છ કે સાત તમારા સોસાયટી માટે છ કે સાત પાંચ કેવા આવલા હતા પ્લાસ્ટિકમાંથી થેલી બે વર્ષ પહેલા ને હમણાં બે વર્ષમાં મારા પંદર થઈ ગયા અમારા થી આવે
એમ એને તું ચાલતી ચાલતી સાથે જોડે લઈને આવતી હશે બરોબર ને
બધા બોલતા અલગ અલગ તમારે આ લોકો સાથે આવી જાય મતલબ જોઇન્ટ કર્યું એમ રિઝલ્ટ એકલુ ઇફેકટીવ આવ્યું એમ
હા, એટલે તારા એટલે એક ટી ટીચર, તરીકેની જે એફિસન્સી ખરી તેમા તમે ખરા ઉતર્યા કેવાય, તો જ એ છાપ જોઈતી ને વેમ
એટલે મે લોકોને શાંતિ ને, આ બેમપેન સારા એમ
હા, મેન વસ્તુ એ છેને, તમારુ જે શિક્ષણ કાર્ય છે, એ શિક્ષણ કાર્ય પરિણામદાયી અને પરિણામલક્ષી એ મહત્વનુ, અને તમે પાછા, સંસ્કારને પ્રાયોરિટી આપે અનુશાસન આ બધુને પ્રાયોરિટી, ફ્રીડમ ધ
હા હા, હા
તો શિક્ષણ કાર્ય કરીને છોડી દેવો છો, એવુ નથી, કરતા એમ એના સર્વાંગી વ્યક્તિત્વનો વિકાસ થાય, તે તરફ કો છો, ને તેથી. વાલીને ઘરે આજ ટપી વાલી ખુશ થાય, કેમ કે મારુ બાળક ખરેખર આત્મવિશ્વાસ થી, ને ભરપૂર થયો, એને સેલ્ફ કોન્ફિડન્સ ડેવલોપ થયો, એના અસ્તિત્વ નો વિકાસ થયો, આ બધું અત્યારના પેરેન્ટ્સ એ પણ જુએ છે. વાલીઓને એવું હવે એ પણ ખબર પડવા લાગી છે, કે ખરેખરે ડેવલોપ એમ એટલે ખરેખર, તમે ખુબ સારું શિક્ષણ કરી રહ્યા છો. હા, એટલે સારુ ફરી મળીશુ, અને તમારુ શિક્ષણ શિક્ષણ, કાર્યને વેગવંતુ બનાવો અને આવી જ રીતે આગળ વધો તર્યો અને બાળકોને, સારુ નવુ જ્ઞાન પીરશો ધન્યવાદ હા, હા વેરી ગુડ
હા, સર
હા, મળીશુ